હા શું કર્યું તમે?
કઈ નથી હમણાં કઈ પાર્સલ આવ્યો હતો ચિકન એગરોલ હું ખાતો તો હમણાં.
હા.
તમે શું કરો છો?
હમ. પાણી પીતી છું.
પાણી પીવો છો સારું કેવાય. હા મારે તમને એક વાત કેહેવાની હતી.
હા બોલો.
કે હું છે ને એક વસ્તુ ખરીદવાનો છું.
હા.
જે થોડીક મોંઘી છે પાંચ છ છ હજારની છે. પણ મારી ખરીદી છે મારા પોતાના મારા પોતાના ફેશન માટે એવું
શું છે?
પેલું જે આવે છે ને પેલું આપડે ની મેં બારસો રૂપિયા નું મંગાવેલું પેલું
ટ્રાયપોડ
હા તેના હા તેમાંનું જ એક સારા માનું
હમ.
તો કેવું ચાલશે કે નહી ચાલશે એવું.
પણ હમણાં ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે.
ના હ પૈસા તો મગાવેલા છે બીજા પાસેથી. હે. એ એટલે મને બહુ‌ ગમતું ન હતું એ મારે એક ફ્રેન્ડ રે એમ પી માં.
કોણ કોણ.
મારે એક ફ્રેન્ડ રે છે એમપી માં મધ્ય
તમારી ફ્રેન્ડ.
મારો ફ્રેન્ડ.
હા તો.
તો.
તેની પાસેથી પૈસા મંગાવ્યા ને.
અચ્છા સમજી ગઈ.
હમ.
હમ તું કઈ નઈ તો લઈ લેજો બીજું તો શું.
ચાલશે ને.
હા એ તો આવશે તો ખબર પડશે ને કેવું છે.
હલો ઓફલાઈન લેવા જવો એમ વિચાર થાતો છે મને. કે ઓનલાઈન મંગાવ.
બંને પેલા ઓફલાઈન એમ પ્રાઇઝ. કિંમત જોઈ લેવાની ઓફલાઈનમાં કેવું છે બધું ચેક કરી લેવાનું જો ના ગમે. પેલા ના પેલા ઓનલાઈન જોઈ લેવાનું કે ઓનલાઈન કેવું છે બધું અને રિવ્યુ ચેક કરી લેવાનું. પછી તો ઓફલાઈન જોઈને હા તો પછી ઓફલાઈન. જઈને જો અ. જઈને જોઈ આવવાનું કે કિંમત શું છે પછી ત્યાં તો એમ ચેક પણ કરવા દેશે ને કેવી રીતે. યુઝ થાય છે તો જો ત્યાં સસ્તું હોય તો લઈ લેવાનું.
કારણ કે મેં આજે બારસો રૂપિયાનું મંગાવેલું હતું ને.
હા.
કે એ સ્ટેબલ રહેશે પણ એ. એટલું સ્ટેબલ નહી હતું નથી એ તો મને થાય છે કે ચાલ કઈને એક ના એક વાર તો લેવા. વાનું છે.
હ સારું જ લેવું હમ હમ તે એનો ઉપયોગ શું થશે એમ.
તેમાં આવું છે એમાં એઆઈ ટ્રેકિંગ છે.
હમ એટલે.
હવે જો સ્ટેન્ડ મુયકુ છે સામે બરાબર.
હા હા.
કેમેરો અટેચ કરીને મુકેલું છે બરાબર ટ્રાયપોડ હવે હું જો રા પાવ પેલો ન્યૂઝ ન્યૂઝ ચેનલમાં કેવું કે ચાલતા ચાલતા ન્યૂઝ બોલે છે લોકો. હા તો તેવી રીતે ક જુ ચાલીને હોય ને તો કેમેરા એંગલ મારા તરફ જ આવે. મારી તરફ વ વળી જાય જ્યાં હું ચાલુ થ તો એ આઈ ટ્રેકિંગ કરીને. ટ્રેકિંગ કે ફેસ જ્યાં જ્યાં હોય ને ત્યાં તે કેમેરા ડિટેક્ટ કરે ને. એ થઈ ગયું ને બીજું. એમાં જ હવે ટ્રાયપોર્ટમાં બી એક ચાર્જિંગ નું પેલું આવે. તો એમાં મેં એ ચાર્જિંગ નું પણ કામ કરે છે બોલો પાવર બેંક નું બી કામ કરે છે.
અચ્છા બરાબર.
ફોન અટેચ જ જ રહેશે સ્ટેન્ડ સાથે ને એમાંથી. લગી દેવાની એટલે ચાર્જ પણ થયા કરે ને વિડીયો પણ ચાલે એટલે. કેવું કે ચાર્જપતિએ તો આપણે ફોન કાઢી કાઢવાની જરૂર નહી પડે એ થઈ ગયું પછી સ્ટેબલિટી જે તો એની સારી છે સ્ટેબિલિટી હવે તો સ્ટેબિલિટી મારે ચેક કરવી છે મેઇન તો આ બધા ફીચર તો છે એમાંનું પણ એક અપર વર્ઝન મળે છે એના કરતા ઉપરનું બિજાઇનુ જ છે આજે જેનું મંગાવને જે કંપની તે ડી જી આઈ ની કંપની છે ડી જી આઈ ડીજીઆઈ ઓસ્મો કે કોસ્મો એવું કરીને સેવન છે સેવન સિરીઝ છે ની ઉપર નું આવે છે ને તે સેવન પી નું આવે છે
હમ્મ
મંગાવતો છું તે સેવન સિરીઝ છે એની ઉપરનું જે આવે તે સેવન નું છે તો ખાલી એક અક્ષર વધારે એ ફુચર આખો બદલાઈ જાય તો એ આઈ થિક દસ હજાર થી દસ હજાર નું છે હું જે મંગાવવાનો છું તે સાડા પાંચ કે છ હાજાર નું છે
હા બરાબર
હમ્મ.
તેનાથી એમ આપડે જેમ કે તમે કશ એમ જશો બહાર તો બધા એમ બધા બધું રેકોર્ડ કરી શકશો ને
હા એમ
હા બરાબર તો તો તો સારું કેવાય
સારું કેવાય પણ જો એક વાત કહું તમને જો ફોન સારો હોય ને તો આ બધા વસ્તુની જરૂર નહી પડે એક ટાઈમ પર
બરાબર
કારણ કે મે સેમસંગ નો ફોન જોયા છે
હમ્મ-હમ્મ.
ને તમારો જ ફોન જારે તમારા ફોન ની પેલું ફિલ્મ વાળું જે છે જેમાં આપણેે વિડીયો લઈએ, તેમાં એટલું બધું પેલું હલે નહી. બરાબર તમે નોટિસ કર્યું હશે એ હાલે નહીં એવું છે ને સેમસંગ ના બધા ફોનમાં હોય છે છે હા
હા-હા.
તે એવું મારા ફોનમાં નથી જો એવું હોય ને કોઈના ફોનમાં તો એટલા પેલું ટાઈપ જરૂર નહી પડે આટલા મોંગા હા અમુક વાર પડે જે એકદમ જ પ્રોફેશનલ હોય ને જે ખતરનાક એક્શન વાળા વિડીયો શૂટ કરે છે તે લોકો જરૂર પડે કે સ્ટેબિલિટી માટે પણ જો નોર્મલ વિડીયો બનાવો ને તો તમારે જો ફોન પણ ચાડી જાય
હમ્મ-હમ્મ. હા-હા.
એક એવું છે તો ફોન તો હમણાં લઈ લઈ નહી શકું ફોન તો પછી જ લેવાશે મારાથી તો ત્યાં સુધી એટલીસ્ટ ટ્રાયકોર્ટ હોય તો સારું એમ
બરાબર
એવો
તો સારું જ કેવાય
હા
હમ્મ. બીજું તો શું જોઈએ પેલુ બ્લુટુથ વાળું તો હશે જ
હા બ્લુટુથ હશે જ એમાં હા એવી હશે તે જોઈ લઉં મેં એમાં પેલું છોટું બટન આવે છે જે એમાંથી છૂટું થાય છે નહી એ જો બી હોય ને બટન તો મારું જૂનું ટ્રાયપોર્ડ છે ને બારસો રૂપિયા વાળું તેનું બટન પણ આપણે યુઝ કરી શકીએ એમ
હા એટલે બંને લઇ જવાનું બરાબર! હમ બરાબર!
પણ હું એક કોલ કરીશ ને પછી તમને બીજો કોલ થોડીક વાર પછી કરીશ.
હા હા બરાબર!
હમ!
કેમ બીજ પછી
હમ તેજાક હું ઘરે બેડમમાં હું મારા ઘરના બેડરૂમ માં બેચ સ છું ને
હા અચ્છા સારું હા! બરાબર! તો મે દાળ ભાત
દાળભાત?
અને એમ વરસાદના એમ પાત્ર એ બધું ખાવાનું બહ મન થાય.
બધા જ એમ કહે ડાંગ ને એમ જે સાઈટ છે ડાંગ વ તો ત્યાં પાત્રા એમ બહુ મસ્ત મળે છે. લોકો બનાવે છે ત્યાં
અચ્છા એવું છે.
હા એટલે કે વિલસર હિલ જઈએ તો ત્યાં ઉમે ઉપર હોય ને ત્યાં પણ આત્રે એ પણ બનાવે છે પણ તે લોકો શું કરી કે એ લોકો ડાયરેક્ટ એમ જે બાફે ને તો ડાયરેક્ટ એ લોકો તેલમાં તળી લે છે. તો મને એવું ના ગમે તેલ આખું તળી લે મને એમ ડીપ ફ્રાય નહી ગમે. એટલે આખું તરી દને ન ગમે એમ ફ્રાય કરી દે ને જરાક એ મસ્ત લાગે. રાયમાં
મને પાત્ર ગમે પણ ક્રિસ્પી મ ગમે ક્રિસ્પી,
હા એ રાઈ સાથે એમ એકદમ કડક કરી દે ને એ મને ગમે એમ આખું તળી દે ને એ ના ગમે તો વધારે જ ક્રિસ્પી થઈ જાય પછી તો મને એમ જરાક સોફ્ટ ને જરાક કડક બંને હોવી જોઈએ એમ. તો મજા આવે. એમ જરાક અલગ શોધ છે એમાં આપણા આપડી ખાવામાં હમ!
એ તો થાય છે હવે, હા બરાબર! હમણાં તો કોઈ ફેસ્ટિવલ હમણાં કોઈ તહેવાર આવશે કેમ?
હમણાં તો કાલે ચતુર્થી છે.
શું છે?
મિન્શ કે ચોથ છે ચોથ,
અચ્છા હા હા હા એ,
મેં તહેવાર માં તો જોવા જઈએ તો આઈ થિંક પેલા રક્ષાબંધન આવશે ને કદાચ?
હા?
જન્માષ્ટમી આવે કે પછી રક્ષા મને ખબર નઈ પડી. મને પણ ના ખબર હમણાં તો પંદર તારીખે તો જગન્નાથ તો સોળ તારીખે તો જગન્નાથ નું મંદિર વાળું રથયાત્રા છે.
હા રથયાત્રા છે. હા એ છે.
હમ હમ તો,
હા, તો કઈ નહી હવે જો અ એટલે હમણાં તો દશામાંનું વ્રત દશામાવાળું પણ આવશે ને?
હમ હા.
પતા નોતો ખબર નહી. હા. કઈ નહી જોઈએ હવે.
હા એ જ ચાલુ.
દશામાં એ બધાનું તો આવી જશે પછી બધા તહેવારો સ્ટાર્ટ થશે.
હા એ જ એ જ.
હા પછી તો જન્માષ્ટમી આવશે, રક્ષાબંધન આવશે દિવ નવરાત્રી આવશે, ગણેશ ચતુર્થી આવશે, કેટલા બધા તહેવારો આવવાના છે હમણાં તો. હા એક પછી એક કાવ્યા જ કરશે. એટલે હમણાં તો એમ છુટ્ટીઓ પણ બહુ મળશે જે સ્કૂલોમાં જાય છે, ઓફિસોમાં જાય
હા, ઓફિસવાળા
હા અને નવરાત્રીમાં અમદાવાદમાં તો દસ કે નવ દિવસની છુટ્ટી આપી દે છે બધા એમ કહે છે સાચે?
નહી ખબર મન.
તો અમદાવાદમાં નવ દિવસ છે ને નવરાત્રીની છુટ્ટી હોય છે સ્કૂલોમાં. ના બોલાવે કારણ કે ત્યાં અમદાવાદ અને વડોદરામાં બહુ મોટું કરે ને તહેવાર આ નવરાત્રીનો. બહુ જ મોટું ગ્રાઉન્ડ હોય છે લોકોને તો. હા અને એકદમ પારંપરિક રીતે પણ ત્યાં પણ કરશેને? એક એટલું પણ ને પણ કરે છે વધારે ત્યાં લોકો ગાય છે ને ગાય પેલું મોટા મોટા લોકો આવીને ગાય છે.
અચ્છા હા.
હા તો ચાલો કઈ નહી હું તમને પછી ફોન કરીશ
ઓકે સારું બાય